કેમ છો.
બસ મજામાં.
જમીલીધું કે.
હા. જમી લીધુ.
સાજે ફરવા વિશેની ટોપિક પર વાત કરશું તઈ
હા.
તો અમે ગયા તા સાપુતારા. ત્યાંનું કવ તો
હા. સાપુતારામાં સૌથી વધારે શું ગમે.
ત્યાંનું વેધર. વાતાવરણ એટલું મસ્ત છે ને ત્યાં. એમ મજા આવે જઈએ તો ત્યાં. ફ્રેશ થઇ જઈએ આપડે.
કયા કયા પ્લેસીસ કવર કર્યો.
ત્યાં ને સનરાઈઝ સનસેટ આ બધા અમ તો જોવા જેવું એમ. મજા આવે તમને. એમાં સનરાઈઝ જોવા ગયા હવાના વહેલા ઉઠીને છ વાગે. પણ સન દેખાય જ નહી ને. એકલા જ ક્લાઉડલી ને એમ ઝીણા છાંટા આવતા હોય ને વરસાદના એવું આવે ને પવન એટલો બધો લાગે ને મસ્ત. કેટલી વાર રાહ જોઈ પણ ના દેખાણો ના દેખાણો.
સૌથી વધારે સનરાઈઝ સારો હતો કે સનસેટ?
સનસેટને પણ બહ જ મસ્ત આવતો સનરાઈઝમાં જોવા ગયાં પણ દેખાણા નહી સૂર્ય. સનસેટમાં તો છેક છેલ ઊંધી હતા.
કેટલા દિવસ રોકાયા?
બસ એક દિવસ
રોપવે મે ગયા ત
હા
રોપવે માં ગયા હતા.
ના ના રોપવે મા નઈ. ત્યાં ખરા ગાડી વાળને જના હિલ સ્ટેશન. કારમાં જ જવાનું આ વચ્ચે વચ્ચે વળંક આવે ને ત્યાનું આજબ વાતાવરણ એટલું શુદ્ધ ને એવું મસ્ત એ બધ ને બધુંને મેગી વધારે ખવાય હવાર બોલ હા ત્રણે ટાઈમ લોકો ખાતા હોય.
હમ મને લાગ્યું કે વધારે મજા આવી.
એમ તો મજા આવી વાતાવરણ અખર હતું. આમ ગરમી ના લાગે એમાં ચોમાસા સીઝનમાં તમે જાવ તો તો આ બહુજ મજા આવે. ત્યાં બધા લોકો એવું કે
હમ સૌથી યાદગાર મુમેન્ટ કઈ હતી?
એમ યાદગાર તો બધું યાદગાર જેવો જ હતું. ખરાબ બે એમ જગ્યા મજા આવે સનસેટ બહ જ મસ્ત હતો આમ એકદમ ક્લીન દેખાય આજ બધ પહાડો વચ્ચે મસ્ત એકદ હોટલ હોટેલમાં એ ચોથા માળે કેટલા માળે હતો રૂમ. તો ત્યાંથી મસ્ત કુદરત તો દેખાતુ હતુ પહાડ ને બધું જ
હમ કેટલો ખર્ચો થયો?
ખર્ચો તો હ જેટલો કરો બધા પ્રમાણે એવું એવું હોય એમાં હોટલ નું બુકિંગ ને બધા ન અલગ અલગ હોય. એમ વ્યવસ્થા સારી હતી બધી હોટલોમાં બધી અમે ક હોટલ માં વ્યવસ્થા બધી સારી હતી એમ તો
કેટલા ફોટોઝ ક્લિક કર્યા?
એ ફોટા પાડ્યા ત્યાંય ફોટા પાડવા વાળા હતા ત્યાં આપણે તરત દઈ જઈ ને પાડીને.
હમ
પછી એનું શું કેવાય પેરા ડ્રાઈવિંગ કે શું કેને હ હ
હા પેરાશૂટ
એનું એ જગ્યા એ ગયા તા ને તો આપડે ઊભા ને પછી આગળ ને જમીન હોય જ નહી મતલબ નીચે ખીણ જેવો એકદમ નીચે નીચે રોડ હોય રોડ ઉપર બ સાધનો જતા હોય એમ ત્યાં એટલો પવન આવે એટલો બધો પવન આવે ત્યાંથી થતું હતું એ આજે હય એટલું મસ્ત હત પે બીક ના લાગે તમને કરો એ અનુભવ લેવોય તમને
હા ચોક્કસ
લેવો છે એમ
ફરી જવાનો મોકો મળે તો તમે જશો?
હા જરૂર
હમ પોતાનું આન હતું કે બસ માં ગયા હતા
ના કાર લઈને જયા ત પહ
હમ
હા
સૌથી વધારે સૌથી વધારે ભીડ કઈ જગ્યા ઉપર હતી સાાપીતાર
એમ તો સનસેટમાં બહુ જ બધી હતી લોકો ગાડી પાર્કિંગમાં ફૂલ થઈ ગય તું બધા ાળો પર મુૂકતા ત રોડ ઉપર
હમ હમ કઈ જગ્યા સૌથી વધ સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કઈ જગ્યા ઉપર કર્યું
ત્યાં જ કર્યો હતો સનસેટમાં હે જો ટાઈમ થઈ જાય ને સ સલ થવાનો ત્યારે બધા જને ઉભા રહી જાય જેમ ક પ્લેટ સુધી અસ્ત ના થઈ જાય ને ત્યાં સુધી અંધારો થઇ ગયું ત્યાં ઊંધી હતા બધા ત્યાં બધા ફોટો પાડાય ન
નાઇટ વ્યૂ કે બ હતો હો નાઇટ વ્યુ કે બ હતો હો ત
એ બહુ જોરદાર હતો ત્યાં હતું અલગ અલગ એ જગ્યા રોઝ ગાર્ડન હતું તેમાં બધા અલગ અલગ કલર ના રોઝ હતા એમાં યલો વ્હાઈટ રેડ પિંક બધા
હમ ત્યાં આપડે જવું હોય તો ક બસ જોડે જઉં સારું કે પછી ફ્રેન્ડસ જોડે કે ફેમિલી જોડે
બધા જોડે જાયગ જેને જેમાં યોગ્ય લાગે કપલ પણ હાલે ફેમિલી સાથે તે ફન્ડ સાથે કોઈ એમ તો સારી જગ્યાએ સનરાઈઝ તો એટલી ઊંચી હાઈટ ઉપર હતું ને તેમ બેઠકે બધી વ્યવસ્થા હતી બે તમે ધ્યાનથી એમ જોઈ શકો પણ જોવા જ ના જણ્યા સનરાઈઝ હવા એટલા વેલા ઉઠી ને ગયા પણ કાઈ ના જડી જવા એકલ ધોળું ધોળું બધે આજુબાજુ નીલો પવન વાય એટલોું બધો પવન કે
હમ વીકેન્ડમાં જવું સારું કે વીકડે માં જવું સારું
હા
વીકેન્ડમાં જવું સારું કે વીકેન્ડમાં જવું સારું
એમ તો ચોમાસા ન છે તો હિલ સ્ટેશન એટલે પણલા જઈ મેળ પડે જઈ હગો સૌથી વધારે તો ચોમાસામાં મજા આવે બધા એમ કેલા
હમ વરસાદને એવું હતું ત્યાં આગળ
વરસાદ ન જેવ હતું એમ તો થોડું થોડું અમે ગયા એ વખતે તો આમ વરસાદ આવે પણ ખતમ કેતા હતા બધા મે મહિનામાં પડી ગયો ને એટલે ના પડ્યો ત
અને ત્યાંનો વ્યુ ખરેખર છે બઉ જ મસ્ત એવા ફોટા પાડવા માટે સારું હતોું
હા બહુ જ સરસ મસ્ત હતું પહાડ વાળો જગ્યા અને પવન એટલો મસ્ત નેચરલ આવે પડ્યો અનેમ જગ્યા આજુ ઝાડે એવા અલગ અલગ ટાઈપ ના હતા ને બધા ગાર્ડન એ હતા કેટલા અલગ અલગ બધી જગ્યા અલગ અલગ વસ્તુ સુજવન હતુ
હમ ત્યાં કોઈ તમે જતા ત્યા હા બઉ છને
હમ
તો અમે ત્યાં જતા હતા ત્યારે કોઈ ફની ઘટના તો કઈ બની તી તમારા જોડે ફની મુમેન્ટ થઈ હોય એવી કઈ
ના એક દિવસ માટે જ ગયા તા તો પછી ત્યાં વધારે ખાલી ફરવાવામાં જ હતું ધ્યાન ફટાફટ જે ફરાય એ ફરી લઈને પછી બોટિંગ કરી હતી ત્યાં હતું નાનું જ તળાવ હતું બહુ મોટું નતું પણ
હમ્મ કેટલું ચાર્જ હતું બોટિંગ નુ
હતું એમ તો પણ એનું અલગ અલગ અલગ ચાર્જ
હમ્મ હમ્મ.
હા જન્ય
આ લાઈક મુ જો મારે જવાનું થાય તો એમ કે તમે મને કઈ હોટેલ સજેસ્ટ કરશો.
હ હોટલ નું નામ તો ખબર નહિ પણ પણ જ ત્યાં ને આપડે જઈએ ને તો રસ્તા પર જ બધા આવી જ્યારે પેમ્પલેટ લઈન અહીંયા હે હોટલ અહીંયા હે હોટલ હાલો. હાલો આપડે ગોતવું જ ના પડે હામેથી જ આપને બતાવી દે પછી તમને બધી જ જોવાની હોટલો બે ત્રણ જે ઠીક લાગે તમને કર દેવાની બૂક
હમ્મ બાળકો માટે ત્યાં શું શું છે ફરવા જોવા
એમ તો ખાસ કરીને હાલવાનું એજ હે એમા બાળકોને હાલવાનુંને એવું પસંદ હોય વાતા વાતાવરણ નેચરલ જોવું તો પછી ફરી હકે આમ પાર્ક બારક એવું વધારે નહિ ગાર્ડન લીલો હરિયાળી એવું બધું વધારે એ બાજુ આમ કેમ બ્રાઈડસ હોય એવું બધું હોય ને એટલું બધું એ બાજુ
હમ્મ હા.
એકદમ નેચરલ વાતાવરણ એ બાજુ
જો પહેલી વાર જતી હોય તો તમે મને કોઈ એડવાઈસ આપશો.
હવે એડવાઈસમાં તો હવે બધા ચોમાસામાં જ કેરા હવે તમને જેમ મેળ પડે એમ જઈ શકો
હમ્મ હમ્મ કુલ કેટલા લોકો ગયા તા તમે
બસ ફેમેલી ફેમેલી ગયા તા
હમ્મ.
હતા છ સાત જણા વધાર નહી બીજી કોઈ એવી જગ્યા ખરી આજુબાજુ ફરવા જેવી
આજુ બાજુ તો
એ બાજુ ડાંગે હે ડાંગમાં કેરા કે સરસ હે. ગયા નતા જોવા પણ એવું સાંભળ્યું હે આમ ધીમો ધીમો આમ શ્રાવર ટાઈમ જેઓ વરસાદ આવતો હોય ને તઈ મોસમમાં ફરવાની મજા આવે આમ ટ્રેકિંગ કરવાની બધા કેતા હોય ને ટેન્ટ બાંધીન રેને
ઈ સાપુતારા જેવું બીજું કોઈ હિલ સ્ટેશન છે જ્યાં અહીંયા ગુજરાતમાં હોય એવું
ગુજરાતમાં તો ખબર નઈ પણ લોકો રાજસ્થાન જતા હોય માઉન્ટ આબુ
હા.
ત્યાં તો બઉ જાય પબ્લિક
ત્યાં તમે સાપતારા જતા હતા, ત્યારે વચ્ચે તમે ગુગલ મેપ્સ યુઝ કર્યું તું?
હા કર્યો તો, વચ્ચે વચ્ચે. ને એમ તો અમારાથી એવડું દૂરે હય ની, છેટું નજીકજ જીયે એમ તો.
હમ્મ લોકલ ફૂડ, લોકલ ફૂડ હતું એનાથી તમને સૌથી બેસ્ટ શું લાગ્યું?
ત્યાં જમવાનું હતું, એમ તો બરોબર હતું. પણ તોએ ઘર જેવું તો ના હોયકે.
હા એ તો છેજ.
ત ત્યાં મેગી બહુ ખાવાતી હતી ઈ જોયું, મેગી, પછી અમે બધાએ ચા નાસ્તામાં આલુ પરાઠા ને ઢોસા ને, સેન્ડવીચ આ બધું ટ્રાય કર્યું તું.
હમ્મ, પાછા ફર્યા તમે જય્યારે, ત્યારે તમને થાક લાગ્યો તો?
ના રે ના એવડો નહી. ત્યાંનું વાતાવરણ જ આખું અલગ હતુંન ઠંડુ હતું, તહીં આ બાજુ આયા પહી ગરમી લાગતી તી. તરત જ ચેન્જ થઈ ગયુ, જ્યારે ત્યાંથી નીકળ્યાને એવું તરત જ, ત્યાં તો એ કદમ ક્લાઉડલી, ને ધીમે ને સાવર ટાઇપ વરસાદ આવે, ને પવનને બહુ જ લાગે.
હમ્મ બરાબર, આખી ટ્રીપ ને તમારે એકજ શબ્દમાં કેવું હોય તો, તમે શું કેશો?
એમ એક શબ્દ માં કેવું એટલે એમ તો બરોબર એમ, અખરે જવું હોય તો તમન જઈ શકો, પરણ ગુજરાત નો તમ, અ ખર એ સ્થળ ફરવા લાયક સાપુતારા તો.
હમ્મ બરાબર. હમ્મ હમ્મ એ ભા, ફર્સ્ટ ટાઈમ જોયુ એ પ્રમાણે બહુ સારો એક્સપિરયન્સ લાગે છે.
હા એમ તો સારું હોય, તેનું વા વેધરજ એ પ્રમાણેનું સારુંજ પછી.
હમ્મ, અને એમાં ભી થોડું આમ રોહની વે ધર હોયને, તો બઉજ મજા આઈ જો.
હમ્મ, લોકો રીલ્સે બનાવે, ફોટાએ પાડે, બધું કરતા એ બહાને.
હમ્મ
ચલો, કાઈ બીજા ટોપિક પર પછી વાત કરશું.
ઓકે